તો સમય આયોજન કેવી રીતે કરે છે મને ઘણી વાર બધા કામ ગોઠવવાનું મુશ્કેલી પડે છે.
હું દરેક કામ માટે અલગ અલગ સમય નક્કી રાખો છો. એ રીતે કામ સરળતાથી અને શાંતિથી પૂરા થાય છે.
આ રીત ખરેખર સારી છે યોગ્ય આયોજન હોય તો ઉતાવર અને ગભરાટ પણ ઓછા થાય છે.
હા અને સમયની કદર કરનાર વ્યક્તિ જીવનમાં ઘણા કામ સફદ
ઘણી વખત લોકો કહે છે કે સમય સૌથી કિંમતી સંપત્તિ છે તેને આ વાત કેટલી સાચી લાગે છે.
મને તો આ વાત સંપૂર્ણ સાચી લાગે છે ધન કે બીજું વસ્તુ ફરી મેળવી શકાય. પરંતુ પસાર થયેલો સમય પાછો મળતો નથી.
એ કારણ દર દરેક ક્ષણ નો સદુપયોગ કરવો જોઈએ નાના નાના કામ સમસ
બિલકુલ સમય નું યોગ્ય આયોજન જીવન સુવ્યવસ્થિત બનાવે છે અને મનમાં સંતોષની લાગણી પણ વધારે છે.
નક્કી કરવું પણ ખુબ જ જરૂરી છે.
મ હોય તેને પહેલું સ્થાન આપવું જોઈએ પછી બીજા કામ તરફ ધ્યાન આપવું જોઈએ.
આમ કરવાથી સમયનો બગાડ થતો નથી. દરેક કામ યોગ્ય ધ્યાન આપીને કરી શકાય છે.
હા અને કામ એક પછી એક પૂર્ણ થતા જાય છે, ત્યારે મનમાં આત્મવિશ્વાસ પણ વધે છે. અને થાક ઓછો અનુભવાય છે.
જ્યારે તેને મુશ્કેલી ઉભી થાય છે.
હા કામ કરવાલથી તે સમય વ્યવસ્થાપનની સૌથી મોટી અડચણ બની શકે છે. સમયસર કામ પૂર્ણ કરવાથી ચિંતાઓ ચિ રહે છે.
જયારે કોઈ કાર્ય નિર્ધારિત સમય પૂરું થાય છે ને ત્યારે મને ઉવું લાગે છે. અને બીજા કામ પણ ઉત્સાહથી થઈ શકે છે.
બરાબર. નિયમિતતા અને સમય નું પાલન કરનાર વ્યક્તિ પોતાના જીવનમાં વધુ શાંતિ
સમય નું આયોજન માત્ર કામ પૂરતું જ નથી આરામ પરિવાર માટે પણ સમય તો રાખવો જ જરૂરી છે.
એકદમ સાચું. સતત કામ કરતા રહેવાથી શરીર અને મન બંને થાકી જાય છે, તેથી યોગ્ય આરામ પણ જરૂરી હોય છે. છે.
જયારે કામ, આરામ અને અન્ય જવાબદારી એજે સંતુલન રહે છે ને, તે દિવસુ તુ સુખી બની જાય છે.
હા અને આવા સંતુલનથી વ્યક્તિ વધુ તાજગી સાથે પોતાના દરેક કાર્યને સારી રીતે પૂર્ણ કરી શકે છે.
મને લાગે છે કે સમૂહ નું યોગ્ય સંચાલન વ્યક્તિને શિસ્તબદ્ધ બનાવવામાં પણ મદદ કરે છે.
હા, કારણકે જ્યારે દરેક કાર્ય માટ નિશ્ચિત સમય રાખ
નિયમતા હોવાથી કામમાં ભૂલો પણ ઓછી થાય છે અને દરેક જવાબદારી વધુ સારી રીતે નિભાવી શકાય છે.
સમયનું મૂલ્ય સમજાવતી વ્યક્તિ પોતાનું તરફ સતત આગળ વધતી રહેતી હોય છે અને સફળતાની નજીક પહોંચેજ છે.
સમય નું આયોજન કરતી વખતે પોતાના સ્વાસ્થયનું ધ્યાન રાખવું પણ એટલું તો મહત્વનું છે.
ચોક્કસ, જો શરીર સ્વસ્થ ન હોય, તો કોઈ પણ કાર્યમાં મન લાગતો નથી અને સમયનો યોગ્ય ઉપયોગ પણ થઈ શકતો હોતો નથી.
તેથી રોજિંદા જીવનમાં કામ સાથે આરામ, પૌષ્ટિક આહાર અને શારીરિક પ્રવૃતિ માટે પણ સમય ફાળવવો જોઈએ.
હા, સ્વસ્થ શરીર અને શાંતમન વ્યક્તિને વધુ એકાગ્રતા આપે છે. જેના કારણે દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થઈ શકે છે.
ઘણી વાર લોકો કહે છે કે તેમની પાસે સમય જ નથી. પરંતુ સાચી વાત તો એ છે કે સમયનો ઉપયોગ કેવી રીતે કરવો, તે જાણવું પણ વધુ જરૂરી છે.
દિવસમાં સમાન સમય મળે જ છે, ફરક માત્ર તેના ઉપયોગની રીતમાં હોય છે.
જે વ્યક્તિ સમય ના સદુઉપયોગ કરે છે ને તે પોતાના કાર્યો, સંબંધો અને જવાબદારીઓ વચ્ચે સુંદર સંતુલન જાળવી શકે છે.
હા, અને સમય નું યોગ્ય આયોજન જીવનને વધુ સુખમય, વ્યવસ્થિત અને અર્થપૂર્ણ બનાવતું હોય છે.
સમય નું આયોજન શીખવા માટે ધીરજ પણ જરૂરી હોય છે. શરૂઆતમાં બધું તરત જ ગોઠવાય જાય એવું હંમેશા બનતું નથી.
સાચી વાત. ધીમે ધીમે સારી તેવો વિકાસવાથી સમય નો ઉપયોગ વધુ અસરકારક બની જાય. છે અને કામમાં સરળતા પણ અનુભવાતી હોય છે.
જયારે વ્યક્તિ પોતાની તેવો પર ધ્યાન આપે છે ને ત્યારે તેને ખબર પડે છે કે ક્યા સમય વધુ વપરાય છે અને ક્યા સમય બચાવી શકાય છે.
પછી જીવનમાં વધુ વ્યવસ્થા આવે છે. જેના કારણે દરેક કાર્યમાં સંતોષ અને આનંદની અનુભૂત થતી હોય છે.
સમય ન આયોજન માત્ર વ્યક્તિ લાભ માટે જ નહીં. પરંતુ, આસપાસના લોકો માટે પણ લાભદાયક બને છે.
હા કારણ કે, જે વ્યક્તિ પોતાના સમય ન યોગ્ય સંચાલન કરે છે.
હવે વ્યક્તિઓ પોતાની જવાબદારી સમયસર પૂર્ણ કરે છે. જેથી અન્ય લોકો રાહ જોવાની કે મુશ્કેલી સહન કરવાની જરૂર પડતી નથી.
બિલકુલ સમયની કદર અને યોગ્ય આયોજન જીવનમાં સ ફળતા, સંતોષ અને સારા સંબંધો જાળવવા માટે ખૂબ મહત્વની બાબતો હોય છે.
સમય નું મહત્વ સમજયા પછી, વ્યક્તિ પોતાના અંદરે નારીને બધું ગંભીરતાથી લેવા લાગે છે અને બીજી કોઈ બાબતો સમય બગાડવાનું તારે છે.
જયારે સમયની કિંમત સમજાય છે, ત્યારે દરેક ક્ષણ નો ઉપયોગ કંઈક સારું શીખવા, કામ પૂર્ણ કરવા અથ વા જીવન
મને લાગે છે. કે સમયની અયોજન એક એવી ખરા છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી સાબિત થાય છે અને વ્યક્તિને આગળ વધવામાં મદદ કરે છે.
હા, અને જે વ્યક્તિ આ કળા શીખી લે છે. તે પોતાના જીવનને વધુ શીવ્યવસ્થિત, શાંત અને સફળ બનાવી શકે છે.
સમયનું આયોજન કરતી વ્ય કિત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શાંતિ જાળવી રાખે છે, કરણકે, તેને પોતાના કાર્યની સ્પષ્ટ ખબર હોય છે.
હા, જારે કામ ગોઠવાયેલા હોય, ત્યારે ગભરાટ ઓછો રહે છે અને દરેક જવાબદારી યોજ યોગ્ય રીતે નિભાવી શકાય છે.
સમયની સાથે ચાલાન વ્યક્તિ નવી બાબતો શીખવા માટે પણ સમય કરી શકે છે. જેના કારણે તેના જ્ઞાનમાં સતત વધો થાય છે.
એકદમ સાચું, સમયનો યોગ્ય સંચ ચાલન જીવનને માત્ર બાબાસ્થિત નથી બનાવતું, પરંતુ વ્યક્તિના વિકાસ માટે પણ મજબૂત આધાર પૂરું પાડે છે.
જ્યારે કોઈ વ્યક્તિ સમયનો યોગ્ય આયોજન કરે છે ને, ત્યારે તેના જીવન ઘરમાં ઉતાવળ અને અવ્યવસ્થા ઓછી જોવા મળે છે.
હા, કારણકે તે દરેક કારણે યોગ્ય સમય પુનમ કરવાનો પ્રયત્ન કરે છે. અને કોઈ પણ જવાબદારીને અવગણતરી નથી.
હવે લાવો પોતાના દિલ ધરાવ સતત આગળ વધતા રહે છે. અને આપણા પ્રયત્નોથી પણ મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે.
બરાબર, સમયનો સંચાલન એ જીવનને યોગ્ય દિશા આપતું સાધન છે. જે વ્યક્તિને પ્રગતિ સંતોષ અને સુખ તરફ લઈ જાય છે.
સમયનું આયોજન શીખવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ પણ વધે છે કારણ કે તે પોતાના કાર્ય સમયસર પૂર્ણ કરી શકતા હોય છે.
સાચી વાત જ્યારે કાર્ય અધુરા રહેતા નથી ત્યારે મનનું સંતોષ રહે છે. અ નવી જવાબદારી. તેઓ સ્વીકારવાની હિંમત.
મને લાગે છે, એ સમય ની કદર કરવી, એ પોતાના જીવનની કદર. કરવા જેટલું, જ મહત્વનું છે.
કારણ જ મનેું છે. એકદમ સાચું. જે વ્યક્તિ સમય નું સન્માન કરે છે, સમય પણ તેની. મહેનત સફળતામાં ફેરવી દે છે, અને તેના જીવનને વધુ સુંદર બનાવતું હોય છે.
સમય નો આ બતી, વખતે. હો, તારા ને ધ્યાનમાં રાખ. ખુબજ, જરૂરી છે. તે સ્પર્શ હોય, ને તો સમય ન યોગ્ય, પણ યોગ્ય. રિસામાં થાય છે.
હા જે વગરનું આયોજન ઘણી વાર અ દૂરુ રહી જતું હોય છે. જયારે મનમાં સ્પષ્ટ ઉદ્દેશ હોય ત્યારે દરેક પ્રયત્ન નું મહત્વ સમજાતુ જ હોય છે.
વ્યક્તિ ધીમે-ધીમે પોતાના લક્ષ્ય તરફ આગળ વધતી રહે છે. અને દરેક નાની સફળતા તેને વધુ પ્રેરણા આપે છે.
બરાબર. સમય, મહેનત અને ધ્યેયનો સુંદર મેરો વ્યક્તિને જીવનમાં ઊંચાઈ સુધી પહોંચાડવા માં મદદ કરે છે.
સમયનું આયોજન શીખનારી વ્યક્ત તી મુશ્કેલ કાર્ય ને પણ નાના-નાના ભવ ગોવા સફળ બનાવી શકે છે, જેના કારણે કામનો ભાર પણ ઓછો લાગે છે.
હા અને જ્યારે એક પછી એક ભાગ પૂર્ણ થતા જાય છે ત્યારે મનમાં આનંદ અને સંતોષની લાગણી જન્મે છે. જે આગર
હવે તેવતી વ્યક્તિ વધુ જવાબદાર બને છે, અને પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં સંતુલન જાળવી શકે છે.
એકદમ સાચું, સમયનો યોગ્ય સં સંચાલન જીવનની એવી અમૂલ્ય કળા છે જે વ્યક્તિને શિસ્ત, પ્રગતિ આત્મવિશ્વાસ અને સુખ તરફ સતત આગળ વધારે છે.
સમય નું આયોજન કરવાથી વ્યક્તિને પોતાની ક્ષમતાનો સાચો પરિચય મળે છે, ઘણી વખત આપણે જેટલું કરી શકીએ તેનાથી ઓછું જ કાર્ય કરીએ છીએ ને
શક્તિઓથી ઓળખવામાં મદદ કરતી હોય છે. તેનાથી વધુ ઉત્સાહ સાથે કાર્ય કરી શકે છે.
જયારે દરેક કાર્યમાંથી યોગ્ય સમય નક્કી કરવામાં આવે છે ને ત્યારે બીનજરૂરી ગુ
હા અને એકાગ્ર મનથી કરેલું કાર્ય વધુ ગુણવત્તાપૂર્ણ બને છે. આ રીતે સમય નું આયોજન તેનો સર્વાંગી વિકાસ. મહત્વનો ફાળો આપે છે.
સમય નું આયોજન વ્યક્તિને માત્ર કાર્યક્ષમ જ નથી બનતું, પરંતુ તેને જીવનના તરીકનું મહત્વ પણ સમજાવે છે.
હા કારણ કે સમયની કિંમત સમજાયા પછી જ વ્યક્તિને દરેક ક્ષણનો સદુપયોગ કરવાનો પ્રયત્ન કરે છે. અને જીવન એ વધુ અર થપૂર્ણ બનાવે છે.
જે લોકો સમય નો સમ્માન કરે છે ને તેઓ સામાન્ય કારણે પણ નિ ષ્ઠા અને જવાબદારી સાથે પૂર્ણ કરે છે, જેના કારણે તેમને સૌનો વિશ્વાસ પણ મળે છે.